ખબર ત કે તમારે એક્ઝામ્પલ તરીકે તમે એ લો સમ ફરવા જ બબર મોલમાં કે દર્શન કરવા ગમે ત્યા બરાબર હ તમને કેશ કા પડી ગઈ કા તો તમે ઘરે ભૂલી ગયા બાકી બરોબર
હમ હમ
રબ તમારા ભાઈ બંધ કા તો મને કોલ કરો ને તમે ધારો કે કુશ કે નાખજો કે પાંચ કે છ હજાર જેવા તારી પાસે ઓનલાઈન હોયછ હું તમને આપું એવી રીતે તમને માણસ ગમે તે માણ તમને હેર પપ્પા હોય કે ગમે તે ફેમિલી મે્બર કે બાર નો ભાઈ બંધ હોય કે ફ્રેન્ડ હોય એ તમને હેલ્પ કરી શકે ઓનલાઈન વસ્તુ એવી છે અત્યારે હું અમુક હુંને રાતે જ એક્ઝામ્પલ તરીક ભાઈબં બધા રાતે બેસવા જઈએ ને મોબાઈલ લઈને જવાનું મોબાઈલ ખબર છે પૈસા તો હોય બધા પાસે. ના હોય તો કોક ભાઈ તારા મારા જેવા મિત્રો ભાય મંગાઈ દેવાના. એટલે એમાં તો કોઈ ટેન્શન નહી ફોન પે વસ્તુ એવી છે. મતલબને તમારી પ ના આવ તમે મંગાવો છોમાં હું એમ કઉ છું એટલે તમારી
જો હું તો મારી પાસે અત્યારે એક. પેમેન્ટ એપ્લિકેશન છે જે નોર્મલ આપ સામાન્ય જે વ્યવહાર કરવા હોય તો તેના માટે હું યુઝ કરું છું જે ફેમ પે છે. અને હવે જો મામારે જે પાન કાર્ડ ને વગેરે જે નીકળવા છે. પરંતુ એમાં જે મારા આધાર કાર્ડની જે થોડી ભૂલો કરાઈ જાય છે. એ પણ કેવું જે આ સરકારે જે કોઈ કામ કરતું હોય ને જે બેંકોમાં વગેરે તે એમની ભૂલ ના કારણે જ આવું બધું થતું હોય છે નહીતર કોઈ જન્મ તારી હેને જન્મના દાખલામાં જેવી હોય તો તે સેમ કઈ રીતે ના હોય છે કે આધાર કાર્ડમાં ચેન્જ હોય છેમ તો એક તેમની જે બેદરકારીના કારણે જ આવું બધું થતું હોય અને
એમાં કેવું આધાર કાર્ડમાં જો તમે કેવું ધારો કે તમારો બેસ ધારો કે તમે આઈટી કરો છો બરાબર પેલો બીસ એમ તમાર કાચું રહી જાય ને તો પાછળ ટાઈમ એમ કાચા રહી જશે એ મારી ગેરંટી બરોબર હવે ધારો કે આધાર ક્ડો પાયો કેવા આધાર ક્ડમાં ભૂલોતો હતોછ પાછળ ના કોઈ ડોક્યુમેન્ટ થાય જ નહી સરકાર પણ મેમ તમે જો આખો દાખલો કરાવી જ જાતે દાખલો બેસની પાસબુક કરાવ જાવ કે પાસપોર્ટ સાઈઝ ન ફોટા કરાવેો એમાંય આધાર કાર્ડ ની જરૂર પડે પડેને પડે બરાબર તમે મોબાઈલ લેવો કે વેચવો હોયને તો આધાર કાર્ડ ની જરૂર પડે છે આધ એવો નિયમ આ આવી ગાય બોલો
હા હા હા એ તો છે જ અત્યારે એક આધાર કાર્ડ છે. હા
સ લેલા અમે મોબાઈલ દેવ એક કે દેવ લ એમાં આધાર્ડની જરૂર બોલો એમાં એમાં લેવય તો આધાર કારડની જરૂર બોલો- અરજી એ તો બરાબર છે પૈસા ઉપાડવા માટે આધાર કાર્ડ ની જરૂર બોલોવે હલો પૈસા ઉપાડવા માટે યાદ આધાર કાર્ડ ની જરૂર પડે બોલો તમામાં મેન તો આધાર કાર્ડ સુધરાવું પડવું પડશે જ જો તમે નીશ શોધરાવ ને તો માગ માર્કશીટ માં ભૂલહી ગયા હશે તમારું ફોન પે નની ખુલ જ ગૂગલ પે પેટીએમ કશું ખુલશે નહીં? તમારે બેન્કિંગ સિસ્ટમ ખુલશે નહી?
હા હા એ તો છે જ અત્યારે જે આધાર કાર્ડ છે. એ સામાન્ય રીતે જો બધા માણસો છે કારણ શ કે- ખૂબ છેમ કે તમે ભારતીય નાગરિક છો. તેના માટે જ આપણે જ્યાં પણ જઈએ ને- ત્યા ગાડી પુરાવા માંગે છે. કે આપડ જે બેંક, સીમ, કાર જે પાસપોર્ડ વગેરે હોય- એ બધું યુઝ થાય છે, એટલે સારું નામનો પુરાવા આલે છે. આધાર કાર્ડ-
અવાજ નહી આવતો? હા આવ થોડો આવ થોડો થોડા આવ બોલો થો જોરથી બોલો.
ચાલુ રાખો હું કવ તમે કમ્પ્લીટ જ અવાજ. આવશે તો જો વાત કરીએ આપડે આધાર કાર્ડની, તો એ તો અતાર સામાન્ય રીતે બધી જે જનતા છે તેમની પાસે હોય જ છે. કારણ કે એ છે ભારતમાં સૌથી વધારે યુઝ થ જેવું કારડ છે. તો તમારે એ ઓળખ અહ આપ પેસે એમ કે તમે જ્યાં પણ જાઓ ત્યાં આગળ તમારું આધાર કાર્ડ હોય તો તમે એને કોઈ પણ કામકાજ પણ વગેરે થઈ જાય છે એ કોઈ જો આપડે અત્યારે અહિયાં મોબાઈલ લેવો હોય ને તો આધર કાર્ડ માગે કારણ શું કે તમે એને કઈ કદાચ સમજી લો કે કોઈ બીજા દેશ થી વ્યક્તિ આવે ને તે મોબાઈલ ખરીદી ના લે તેના માટે આ બધું જે સરકાર એવા નિયમો વગેરે ગોઠવેલા છે. તેના માટે આવ બધું હા હા. હા એતો બરાબર છે. અધાર કાડ તો અત્યારે જો દેશભરમાં આપડે એને માઇને છે એમ. એક ઓળખ તરીકે એને યુઝ થતું હોય છે. અને એમાં જે પેલો નંબર હોય ને એ પણ એને જેથી આપડે કોઈ અહ જે પૈસા વગેરે નાખવા હોય ને તો આપડે ચેકિંગ જે હોય એ કરી શકીએ. અને ઉપ ઉપાડી પણ શકીએ પૈસા. પરંતુ ના જે એડ કરવા હોય હા હા બાર આંકડાનો જે નંબર હોય છે. હા, દરેક વ્યક્તિ માટે જે આધાર કાર્ડ છે એ તો જરૂરી છે જેમ કેરું એક એવું છે કે હા જો અહ એવું કઈ એજ ને તમાર લગભગ પાસવર્ડ હોય ને એ ઓલું જે નાગરિકત્વન હોય ને એ તરીકે ઉપયોગ થાય છે, એટલે પુરાવા નથી, એરિયુ એમ આધાર કાર્ડ એવું છે.
એ તમારું નામ ને પાસલી જન્મ તારીખ ના આંકડા હોય પાસવર્ડ પી ડી એમ. મને ખબર છે મારામ છ ને એટલે. તમારી સાલ હોય અને પાછલી તમારું આગળલા ચાર આ અક્ષર હોય. ધારો કે તમારૂ નામ ધારો કે તમાર નામ રાજુ હોય બરાબર. તો રાજુ ના ચાર આંકડા તમારે સાલ બે સાત હોય તમારે બે સાત ના ચાર આંકડા બરાબર એવી રીતે આઠ આંકડા નો પાસવર્ડ હોય.
હા, હા.
ખબર પડી? એટલે તમારે સુધરા માટે પાટણ આવવું પડશે? કે ગો-ગોમડે સુધર સે ડીસા.
અહ હું તો જો જો મારે જે જગ્યાએ જે આધાર કાર્ડ નીકળાયેલું છે ને ત્યાં આગળ જ જઈશું. કારણ કે ત્યાં આગળ એને એક જે ભાઈ છે જે કામ કરે છે તે થોડાક અહ ઓળખીતા છે એમ, એટલે તેના દ્વારા આપણને જે સુધારા વગેરે કરવા હશે તો એ એકદમ કરી આપ શે મને એકદમ કંઈ ચિંતા નહીં. હવે જો પાટણમાં તો આપણે રહીએ છીએ. પરંતુ એટલી બધી માહિતી નથી મારી પાસે, કે કઈ જગ્યાએ જે સાયબર કેફે વગેરે છે કે આપડે ત્યાં આગળ અહ ચેન્જીસ વગેરે તમને કરી આપે એ કોઈ એબલેટ કરવું હોય તો એ કરી
ના પાટણ માં જો ડિસેમ્બર ના થાય તો પાટણમાં તો હું બેઠો છું તમારા માટે એવું નહીં આપડે કઈ. આપડે પાટણમાં જો નો બસ સ્ટેન્ડ ની બાજુમાં છે લા હાલવાણી તમે નામ પણ સાંભળ્યું હશે.
હા, હા.
બરોબર ને?
બરાબર, બરાબર.
અચ્છા અચ્છા. એટલે એ મેન તો કેવું આધાર કાર્ડ સુધરાવું જ પડશે તમારે.
હા, એ તો સુધરાવું જ પડશે નહી તો હવે તો જો આપડે જે અઢાર વર્ષની ઉ ઉમર થઈ
તમે જો રિચાર્જ કરી શકો બિલ ભરી હકો પછી કોઈ એલ આઈસી નો ઇન્સ્યોરન્સ હોય બધું તમે કરીહકો
હા હા એ તો છે આધાર કાર્ડ તો જો અત્યારે
કરી હકો બધું કરી હકો ફોન પે વસ્તુ એવી છે ફોન પે ની હોય તમારે કેશ તમે ક્યાં લઈ ને ફરશો એટલે કેશ કોક ખોવાય જાય પણ ફોન પે થોડી ખોવાય
હા એ વાત સાચી તમારે અત્યારે તો જો બધા વ્યક્તિઓ છે જે આ ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતા જ હોય છે અને હા
તમે એક્ઝામ ત કે તમે ચિંગમ લઈ હ
હા એ તો છે જ અત્યારે જો આપણી પાસે રોકડા પૈસા હોય તો તમારી પાસે પરચુરણ એટલા છૂટા ના હોય જો તમારે કલે જ તમે કોઈ વસ્તુ જગ્યા મોલમાં જાઓ છો અને તે વસ્તુ તમને નવ્વાણું રૂપિયાની પડે આ તમારી પાસે સો રૂપિયા હોય ને કદાચ છૂટા ન હોય તો તેના જગ્યાએ તમે ઓનલાઈન જે પેમેન્ટ કરી શકો છો જે અહી આ કેવું છે કે આપડે ટ્વેન્ટી ફોર બાય સેવન એકદમ ફ્રીજ હોય છે કેવું નથી હોતું કે આ દિવસે કારણ કે રજા હશે એવું કઈ હોતું જ નથી એમ
આપડ જેને પણ સિસ્ટમ બનાવી સારામાં સારી બનાવીએ ફોન પે પેટીએમ ને ગ ગુગલ પેલે સારામાં સારી જેમ ફ્લિપકાર્ટ ને એમો ઝોન બનાવી છે ન ફ્લિપકાર્ટ એમેઝોન શોપિંગ માટે મિશો એવી રીતે આ ટ્રેડ પણ ટ્રેન્ડિંગમાં ચાલી ગઈ ચાલી એટલે ચાલ ચાલ ફ્લિપકાર્ટ ને મિશો એમેઝો એમેઝોન ક ના ચાલ બરાબર શોપિંગ આપણે ના કરીએ પણ પેટ પૈસા વગર જીવન અધુરુ જ છે.
એટલે ખબર એક ડાયલોગ છે ઇંગ્લિશ માં મની ઇઝ પાવરફુલ લવ ઇઝ બ્યુટીફુલ
હા હા
તમે સાં
હું તો છે જો આપણે આજે ઓનલાઈન પેમેન્ટની જે સુવિધાઓ જે ચાલુ કરવામાં આવે છે ને જે યુપીઆઈ સેવા તેમાં કેવું છે કે આપણે પહેલાના સમયમાં કેવું હતું કે ઘણું બધું જે લાઈનોમાં ઉભું રહેવું પડતું બેંકોમાં પણ
મોકલા પર
મોકલવા પડતા હતા આપડે
તા એટલે બધું એવું થઈ ગયું હવે હવે તો બઉ લે એઆઈ ના જમાના આવી ગયા એટલે આ બેંકિંગ સિસ્ટમ નંબર વન એડે છે. હા કોકફેર સર્વર ડાઉન આવે છે રાતે રાતે અમને ખબર છે લાખ લાખ ના પેમેન્ટ કરીને અમે કોક પણ સર્વર ડાઉન આ આવે છે.
હમ હા અમુક ટાઈમ એવું આવે છે પરંતુ જો આપણે પહેલાં બેંકોમાં જે ઊભા રહેતા હતા કેવું થતું હતું કે લાઈનમાં ઉભું રહેવું પડતું ને અમુક ટાઈમ એવી સુવિધાઓ જો છે તેઓ મળતી પણ નથી એમે અને અહીંયા તો એવી સારી સુવિધાઓ છે કે જે આપણે કોઈ પણ સમય ગમે ત તમારે રાત્રે કદાચ જોઈએ પેમેન્ટ કરવું હો ને બાર વાગે તો પણ એકદમ આરામથી થઇ જતું હોય છે. એટલે સમય ને પૈસા ને એ બધું આપડે બચી જાય છે.
એટીએમ માં પણ સારું આવીયું ક્યુઆર કોડ વાળી સિસ્ટમ આવી ગ છે એટલે તમારે કોઈ ટેન્શન નહી તમા ટીએમ કાર્ડ ખો હો જાય તોય
હમ
હા.
શું કહો તમે.
તમારે એટીએમ કાર્ડ વાળી ક્યુઆર કોડ વાળી સિસ્ટમ આવી જાય.
એવું એમ.
હા ક્યુર કોડસ તમારી જે કોલેજની સામે છે એમાં ક્યુરડ વાળી સિસ્ટમ છે.
હા હા.
મ યુઝ કરવાનું ફોન પે કા તો ગુગલ પે જ એમ પે નહી.
હા એટલે આપણેે યુપીઆઈ આઈડી થી જે કેશ વિડ્રો કરી શકીએ એજ ને.
લીગલી ઇ લગલી નહી.
હા હા એ તો ના ના આ જો. એપ્લિકેશન જે છે તે લીકલ છે પરંતુ કેવું કે આ થોડીક પોતાની લિમિટેશન વાળી છે. કે આમાં એટલી બધી જે માહિતી. આપડ જો કોઈ ફોન પે વગેરે ચાલુ કરેને તો એમાં. તમારો પાન કાર્ડ નંબર અથ એટીમ જે નંબર હોય. તે વગેરે બહારથી જે યુઝ કરતું હોય અને આર જે છે ફેમ્ ફેમ્પે છે. તે ખાલી એક આધાર કાર્ડ તમાર જે મોબાઈલ નંબર થી લોગઈન હોય ને તેના ઓટીપી દ્વારા જ એકદમ સિમ્પલથી થઈ જાય છે એટલે તેના કારણે હાલ તો હું આજ યુઝ કરું છું.
જેમ પે માં ઇન્સ્ટોલ કરવી તો કારાય ખરી કેવી તમારા માટે પૈસા ટ્રાન્સફર થાય.
હા હા પૈસા ટ્રાન્સફર થાય પણ અમુક થોડી લિમિટ હોય કે તમે મહિનામાં. આપું પેમેન્ટ કરી શકશો પરંતુ જો. હું તો મારે એટલું બધું કે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોતું નથી. તેના કારણે હું આજ યુઝ કરું છું ને હવે જો જે અપડેટ વગેરે જે મારા આધાર કાર્ડમાં જે. સુવિધા વગેરે કરવાની છે ત્યારબાદ. પછીું ફોન પે વગેરે જે છે તે ચાલુ કરાવ દેસુ પેટીએમ વગેરે. કારણ કે તેની પણ જરૂર પડે અમુક ટાઈમ જો અત્યારે કેવું છે. કે એક કોલેજ ની આપણેે ફી ભરવાની છે હા હ જો કોલેજ.
જ્લ તારે કે. કોઈ ખાવું પીવું હોય વ્યસન કરવું હોય તો ફેમ ચાલે આપડે.
હા હા એ તો ચાલે નોર્મલ આપણે યુઝ કરી શકીએ જે પેમેન્ટ કરવું હોય. તો એકદમ બિતાસ્ છે એમાં કઈ એટલું બધું પ્રોસેસ પણ હોતી નથી.
એટલે તમારે એવું ભ કોઈ બેંક છે કે આપડણે ડાયરેક્ટ ખોલી ખોલવું.
ના ડાયરેક્ટ ખુલી જાય કઈ બેંકને નાને કઈ લેવા દેવા નથી એમ તમારે. હા જો આપડે બેન તેને અમુક જે ફોન પે વગેરે ચાલુ કરે બેંક થી લિંક હોય. તો એ ત્યાં એન્ટ્રી પડતી હોય છે પરંતુ આ જે છે એપ્લિકેશન. એમાં તે એવું કંઈ લેવા છે જ નહીં એમ તમે ગમે તેટલું જે ટ્રાન્ઝેક્શન કરો. અમુક ટ્રાન્ઝેક્શન બાદ ચાર્જ લાગી શકે. પરંતુ કઈને બેંકમાં તમારે એન્ટ્રી નહીં પડે એમ.
એ સારું ચોપડી વપડી ના હોય એટીએમ બીટીએમ કશું ના હોય.
ના આનું કઈ વધતું જ નથી એમ. ખાલી તમે એકદમ ચાલુ કરી દો પછી યુઝ કરો બિંદાસ ક વાત વાંધો નથી એમ. એવું હોય છે.
તમારી એકાઉન્ટ માલ એટલા પડે એક્ઝામ્પલ તરીકે?
અ ત્યારે જો હમણાં તો લગભગ ત્રણ હજાર જેવા પડ્યા હશે.
હા અ.
અને બીજા પણ પડ્યા પરંતુ જો મહિનામાં પાંચ હજારની લિમિટ આવે એટલે તેના કારણે હું હાલ વધારે ટ્રાન્ઝેક્શન નથી- -
એમ ન ગયાતો તમને હું શું ક તને ધારો કેામ એક જડા- - પાંચ હજાર કરા તો પછી તમે ટ્રાન્ઝેક્શન ના કર શકો?
ના ના કરી શકીએ પરંતુ જો પાંચ હજાર ન જે ટ્રાન્ઝેક્શન થઈ જાય- - ત્યારબાદ મારે કદાચ દસ હજાર ટ્રાન્ઝેક્શન કરું ને- - તો અંદર અમુક ચાર્જિસ લાગતા હોય છે એમ એ ચાર્જ જ લાગી જાય ત્યારબાદ હું બીજું પણ ટ્રાન્ઝેક્શન કરી શકું. પરંતુ ચાર્જ લાગે એવું હોય સમજ્યા?
એમ તમે ઓનલાઈન વસ્તુ મગાવો તો તમે માંથી કરો લોગીન જેમ પે માંથી?
હા હા.